કેમ છો તમે.
મજામાં તમે કેમ છો.
હું પણ ઘણી મજા માં ઘણા દિવસ પછી તમારી સાથે વાત કરીને ઘણો આનંદ થયો. આવી રીતે ફોન બી કરતા રહીએ યાદ કરતા રહીએ તો મજા આવે નહી.
વે હા એ તો ખબર બરોબર વાત
હમ ચલો ને વેકેશન છે તો કઈક ફરવા વરવા જઈ આવી
હા હા ચાલો ને ક્યાં જઈએ.
કયાંક આપડે ગોઠવીએ બધા સાથે મળીને એમ કે જો અત્યારે વેકેશન છે. ને થોડું ઓફિસ માંથી મારી પણ રજા છે. તો બધા સાથે મળીને જઈશ સુધ આનંદ આવશે. ની બને ફરી બી લેવાશે માઇન્ડ બી ફ્રેશ થઈ જશે, હ કેમકે આમ તત ખૂ વરર્ષ તો આપણે બધા બિઝી હોય પોતપ પોતાના શેડ્યુલ માં પછી બાળક ી ભણતર નેધું ચાલુ હોય આપડી બી ઓફિસ ને બધ
હમ, હા ન મેળ ના પડે વાત તો હવે વેકેશન પડી ગયું. એટલે, અ ફરવાનું વિચાર કરવું પડશે.
હા ક્યાંક જઈયે બધા સાથે મળીને ક્યાંક, ગરમી ન મોસમ છે એટલે ક્યાંક કોઈ જગ્યાએ ફરી આવીઈએ અથવા કોઈ યાત્રાધામે ફરી આવીઈએ.
હા હા તો એ આપડે ક જાત્રા માં જ
હા ચોક બ આપડે ખબર એક વખત ગયા હતા સાથે અત્યારે કેટલી મજા આવી બધા કઝિન્સ લોકો, બધા આપડે સાથે મણી ગટલી મ
બઉ મોજ મસ્તી કરી હતી, હવે આવું જ વિચારીએ કે પાછું જ આવું કઈ પ્લાન કરીએ આપ આપણેને અને જઈએ નઈ
હા સાચી વાત ને સાથે પેલું બધા સાથે હોય એટલે એટલી મજા એકલા એકલા માં એટલી મજા ના આવે
નઈ મજા નહી આ વાત તો હું વચ્ચે આમ હું ગઈ શું એકલી ગઈ છું પણ જે આપણે ફ ફ્રેન્ડો જઈએ છીએ ફેમિલી જોડે જઈએ છીએ એમાં કંઈ વધારે અલગ જ મજા મજા આવે છે નહીં હા હવે હવે હું સોમનાથ અને દ્વારકા ગઈ હતી મજા બહુ આવી ર દ્વારકામાં મને બહુ જ ગઈમું હું હવે મને પાછો મોકો મળે ને તો હું દ્વારકા પાછું જવા માંગુ
નહી, નહી, એ તો જેટલી વાર છે. એટલીવાર ત્યાં ઓછું છે. ધ્યાન મતલબ એક સિટીમાં જેવું એ છે, કે નહી. આમ આ સિટી આપણને પોતાની તરફ
હા, એટલું સાથે હા એ તો છે. દ્વારકા નું અલગ જ છે મને બધાને કે કે મ મતલબ દ્વારકા છે પુરી છે. એ આપણે નહીં એ ઠાકુરજી આપણને બોલાવશે તો જ થશે. અને એ વાત મારા પર ખરી ખરી ઉતરી છે કારણ કે હું બે વાર પ્લાન કર્યું મારું નથી બન્યું. અને હમણાં હા, હમણાં બે મહિના પેલા જ અચાનક પ્લાન કર્યું. એ બની ગયું કારણ કે, એમની ઈચ્છા હતી, મને બોલાવવાની.
હા, એ તો જ્યાં સુધી આપણે ના મતલબ જેના ત્યાં, સુધી આપડે ગમે તેટલું પ્લેન બનાવી લઈએ ના જવાય પછી, આપણાથી હમ્મ, એ વાત તો ખરી તમારી આપડે બી ગોઠવીય હમ્મ, ક્યાંક આપડે નોર્થ સાઈડ જઈએ. અથવા તો સાઉથ સાઈડ જઈએ ક્યાંય જઈએ.
હમ્મ, સાઉથ સાઈડ તો હવે બઉુ ગરમી પડતી હશે.
હા, એ એજ તો ખરી. ને પાછું અત્યારે શું પેલું વાવાઝોડા ની બી આગાહી
આગઈ છે. એને પણ હા હવે ચાર દિવસમાં આવી. તું છે ને,
હા, એ વાત સાચી એટલા માટે એ કેમ કે, અત્યારે તો વાતાવરણ કેટલું બદલાઈ રહ્યું છે.
અરે એજ તો ખબર જ નથી પડતી. કે ક્યાં હવે ઉનાળો છે કે, ચોમાસું છે. હવે જો બે દિવસથી તમે કેમ જેમ વાવાઝોડો તો હવે બે દિવસથી ગરમી જ હવે, આજથી છે. ને હું ગેલેરીમાં બેઠી હતી ને તમ ઠંડો ઠંડો પવન ચાલતો હતો. અને આમ, સારું લાગતું હતું. તું લાગે કશે થયું હશે વરસાદ, એટલે હવે એ પણ નથી કેહેવાતું, કે આ ગરમી જ પડશે હવે ઉનાળા
હા એ વાત સાચી એટલે જોઈએ આપડે બધાનું જયારે જ્યારે રજ પણ હા, એ પ્રમાણ ગોઠવીએ.
ગૌઠવીએ હ. તો ગોઠવું પડશે કારણ કે આ વર્ષમાં એક દ્વારા એવું થાય છે કે આપડે કશે બધા ભેગા મળીએ, અને જીએ. આ બાકી તો કામથી જ ફ્રી નથી થ કે આપણને કશ મોટો પ્લાન કરીએ.
હા એ તો જ. અને આપડણે શું, બધા હાથે જઈ શું જમશો એટલે મજા આવશે.
મજા આવશે. હવે અમે વચ્ચે પણ ગયા હતા અમારે મતલબ કુટુંબ ની બૈરીઓ મતલબ, કાકા બાબાની નામ તેમ દ રાણી જેઠાણી અમે બધા ગયા હતા. તો આપણેે અ તિથલ જ ગયા હતા, પણ મજા આવી. તણ દિવસ રોકાયા અમે ત્યાં હોટલમાં, બધા રીલો બનાવી, ને ખાધું રીલો તો એટલી બનાવી કે વાત જ નહીં પૂછો.
હા એતો છે.
મજા આવી. ભલે અમે ત્યાં જઈને બેસીને અહ હોટલમાં જ રેસ્ટ કયરું. થોડા ઓછા નીકળ્યા પણ તો પણ છતાંય એ જે ટાઈમ સ્પેન્ડ કયરો ને એમાં બહુ મજા આવી ગઈ, કે કઈ નઈ આપણે ઘર થી થોડા દૂર ની કયળા છે, માઈન્ડ ફ્રેશ કરવા માટે ભલે અહીં એક રૂમમાં બેસીને આપણે વાતો કરીએ. એ તો લોડ નહી હોય ને કે ઘરનું છે, ખાવાનું બનાવાનું છ છે અને હસ્બેન્ડ આવી જશે.
ભલે બે કે ત્રણ દિ બહાર જઈએ પણ પ્રોપર એન્જોય થાય ને આપણું મા પેલું માઇન્ડ બી ફ્રેશ થઈ જાય કે નહીં ક્યાંક ખુલ્લું પ્રાકૃતિક વાતાવરણમાં આપણે બધા સાથે જઈના ને એ બહાને ફેમિલી સાથે ટાઈમ બી સ્પેન્ડ છે, બાકી આમ તો આખો દિવસ પછી આપડે બાર હોય એ ઘર પછી આઈને ઘરના કામમાં લાગીયે સુઈ જઈ એટલે એટલો કઈ ઇન્ટરેક્શન ના થાય જે બાર જઈને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી આપ
હમ એજ તો એટલે જ કેવું છું ને કે ત્યાં ભલે જ અને રૂમમાં બેસો આપ આપને બટ ત્યાં આપણને ગમે કારણ કે એ ટેન્શન નહીં હોય ને કે આપડોબી હસબન્ડ આવશે જે મન બનાવવાનું છે છોકરાઓનું ધ્યાન રાખવાનું છે કે એનું ધ્યાન રાખવાનું તે આપણું માઈન્ડ એકદમ ફ્રેશ તોઈ માઇન્ડ એકદમ ફ્રી હોય એટલે ત્યાં ફૂલ એન્જોય કરીએ વાતોમાં પણ મજા આવે ફરવામાં પણ મજા આવે
હા બરાબર એકદમ સાચી વાત એકદમ સાચી વાત તમારી અને એટલે એટલે મારો વિચાર હતો કે આપડે જઈએ બધા સાથે થે ક્યાક અને એ બાણે એન્જોય બી કરીયે ફેલાપ આપડે બધું ઘરનું બનાયલું ખાવાનું અમુક વસ્ સુખો નાસ્તો લઈને જસુ
તો થેપલા પૂરી ઢોકલા લઈ જશુ આપણે નહી નહીં નહી એ તો નહી ફાવે પેટ બગડે હા થેપલા વેપલા બનાવીને લઈ લઈ જશું સાથે, હા, હા, ખા ખાખરા સૂકો નાસ્તો. હું તો શક્કરપાડા હા. એ બધું સ હોય તો સવાર નો નાસ્તો તો પણ આપડું થઈ જાય, ને થોડું
હેલ્ધી પણ ખાવાનું મળી જાય. પછી બહુ બહાર નું ખાય તો પછી હેવી થઈ જાય થોડું આપણા માટે બી, ને પછી એમાં જો કોકની તબિયત બગડી કોકને સૂટ ના થયું તો એમાં
નો નાના છોકરાઓ હોય તો એમાં તો વધારે તકલીફ પડી જાય પછી, મા તો છું નાની બેબી, હા. તો હું છે ને તમે વાત કિધી એ રીતે તો હું છે ને નાસ્તાનો એક બેગ કેરી કરી જ લઉં છું. મને બધા કયે છે કે ભાઈ બહાર મળે ને મે ક બહાર મળે પણ મારે નાની બેબી છે ને નાની તો-તો મને પણ તો જુવેને, તો સાચી વાત કે નહીં? તો મે કી ના એના માટે મારે કેરી કરવું પડે છે, કારણ કે એને સંભાળવા માટે આપણે કઈને કઈના આપ
આપવું પડે કેમ કે એમને તો વચ્ચે-વચ્ચે ગમે ત્યારે ભૂખ લાગી જાય, એટલે આપડે બધ હા ક્યાર કઈ બી પેલું અવેલેબલ થાય ના થાય, એના કરતા થોડું સાથે લઈન ચાલીએ ને પાછું એમને તો હું બિસ્કીટને આ તે થોડું નાનું-નાનું. હમ્મ.
થોડા બીઝી થઈ જઈ અને ખાવા પીવામાં થોડું આપડું તો ચાલે લેટ કરી લે તો, એ લોકોને નહીં
નહીં ચાલે, સાચી વાત છે.
હોય સાથે તો એ લોકોન થોડુંક નાસ્તો કરાઈ લઈ એમ. થે તે પણ ખુશ, હમ.
એ વાત તો ખરી તમારી એટલે થોડું ઘણું, સાથે લઈ લેવાનું સાથે દવાઓય લઈ લેવાની એટલે શું કોક ને કંઈક થયું, હમ તો એમાં કામ પણને નહીં તો કઈક બીજાને કામ લાગે.
તમ લાગે હા. તો છે મને તો શું બીજું તો કઈક નહી હું તો વોમિટિંગ ની ગોળી અને ક્રોસિન તામ ન એ બે જોડે જ લઈ જ લેવ છું. પેન કિલર હોય. કે બધું, અને વોમિટિંગની ગોળી કારણ કે મને શું. હા એ નોર્મલ ગોળી હું સાથે લઈ જ રેવ. અને મને શું પ્રોબ્લમ હું ટ્રાવેલિંગ કરું ના જે તો બસ હોય કે કાર હોય. કે મને વોમિટિંગની પ્રોમ્બેલ છે, તો એટલે મારે યાદ રાખીને ગોડી
સાથે લેવી જ પડે. હા, નહી આ તો આવું ઘણા લોકોને થાય એ વાત તો જો મને આવી હતી પેલા પ્રોબ્લમ, પણ અત્યારે શું થોડું ટ્રાવેલિંગ વચ્ચે-વચ્ચે વધારે થઈ ગયું તું
હા, ફાવી ગયો. નહીં મને તો નથી ફાવ તું અને મને મોટી વાત કે હું બ ગાડી માં મે ઊંઘ જ ઊંઘ છું.
હા ને આવી જાય-આવી જાય. કેમ કે ઠંડી પવન આવતી હોય પાછી, ને એ સી બી ચાલુ હોય તો બી.
તો આપણે મસ્ત તો ઊંઘ લઈ લીએ.
સાચી વાત અને ઊંઘ જ્યાં પહોંચવાનું અને ફરવાનું ફ્રેશ બી લાગ
ફ્રેશ પણ લાગે, થકાન નહીં લાગે, હમ્મ. મસ્ત આપડું સ્પોટ આવે એટલે ઉતરવાનું મસ્ત એન્જોય કરવાનું ત્યાં ફરવાનું. હા, વગર એકદમ, નહીં તો જાગ તા જાગતા આટલું લાંબુ સફર કરીને જઈએ અને એમાં પાછું થાકી જઈએ આપ
સાચી વાત. એ એ વાત તો તમારી એકદમ ખરી. અને હાતે આપડે બધાં જઈશું તો ફોટ ટા વોટા બી પાડશું, મજા આવશે. એ બહાને શું મેમરીસ થશે. હમ્મ-હમ્મ. ને પછી હું જયારે આપડે બીજી વાર જઈ ત્યારે યાદ આપડે આ જગ્યા ગિયા હતા મસ્તી કરી હતી બધા હતા હાતે, અને કઈક રમવાનું લઈ લેેશું પત્તા વત્તા એટલે શું રાતે રમાય શં હમ, ઓનો પણ હા, ચાલે ચાલે.
ટ્રેનમાં આપણે ગ ટ્રેનનો સ બને આપણો તો ટ્રેનમાં પણ રમીએ, ખાવાનો એક્સ્ટ્રા લઈ જાય. કે ટ્રેન માં પણ નહીં.
નઈ મળે હા પછી બાર થી મંગાવવું પડે ને સરખું. ખુ આવે અના વેના કરતા ચાલે ચાલે એટલે થોડી નાની મોટી વસ્તુ સાથે લઈ લેવાની આપ ટ અને જો ટ્રેનનો સફર હોય તો પહેલાથી ટ્રેનની ટિકિટ બી બુક કરાવ લઈશું આપડે, હમ એ વાત તો ખરી.
પ્લાન કરવી પડશે બધાને.
હા હા નઈ નઈ કરીએ કરીએ ચોક્કસ, ત્યાં જવુ છે હા એ વાત સાચી ને પછી ઘરે વાત કરીએ ને પછી તે રીતે પ્લેન બનાઈએ. હમ્મ. ને એટલે શું માઇન્ડ બી ફ્રેશ
મેન તો આપડે ફરવાનું હું હોય છે હું કેવું છું કે વર્ષમાં બે વાર તો જતું જ રહેવાનું, કારણ કે છ-છ મહિના જાઓ તો આપણું દિમાગ પણ શાંત રહે. આપણે શું છે ઘરમાં રહીએ, આ ઓફિસ માં રહીએ તો આપણને પણ બ્રેક જોઈએ એમ. છે ને તો ભલે છ મહિનામાં ચાર દિવસ કાઢીને આપણે કશે ફરીને આવીએ ને તો આપણે છ મહિનાનો કોટ ટો પૂરો થઈ જાય, આપડે એકદમ ફ્રેશ થઈ જઈએ કે હા હવે હું ચાર પાંચ મહિના આરામથી
કાઢી લઈશ-કાઢી લઈશ, એ વાત થાય-થાય બિલકુલ થાય ને એમબી શરીરને બી થોડું પ્રાક કૃતિક વાત
વાતાવરણ જોઈએ. હમ્મ. આ કારણ કે હવે આપણેે સિટીમાં રહી આખો દિવસ ધુમાડો આ ને તે ને હોરનની અવાજ ને ઘરમાં પણ એ જ ચાલતું જ હોય છે આપણને, તેના માટે આપણને પણ થોડુંક કામ શાંતિ માહોલ જુએ, કે કશે આપણે જઈએ. આપણને પણ શું બ્રેક જોઈએ.
હા, નઈ સાચી વાત છે. ને આપણને ય ખરી, ને આપડા ફેમિલી વાળા ને ય ખરી, બધ્ધાને જોઈએ.
બધાને જોઈએ. બ્રેક તો બધાને જ બનતું જ હોય. આપણે હસબન્ડ ને પણ જો તુ જ હોય છે. હા, એટલે મારું એવું જ છે કે વરસમાં બે ત્રણ વાર તો
જઈ આવાનું. હમ ચાલે, બે ત્રણ મહિનાના ત્રણ ચાર મહિના ના કેંપમાં જઈએ
હા, ના આવે. ચાલો પછી તમે આ પડે પાછું તો આપડે દિસ્ સ્વાસ કરી લીએ કે બધાન પૂછીને ક્યાં જવાનું છે, તો પછી તમે મને ફોન કરો કા તો હું કરું. એ હિસાબથી કરીએ પ્લાન પછી, ટ્રેનની બુકિંગ વુકિંગ. ઠીક છે ને, હા, ચાલો. ચાલો, જય શ્રી કૃષ્ણ ચાલો.